હેલો, હન કેમ છો બેન? કેમ છો?
મજામાં છું, મજામાં છું. તમે શું કરો છો?
કઈ ની અત્યારે આ એ જમીને બેઠી છું, ચાલ વિચાર્યું કે ચલ તમને યાદ કરુ એટલે ફોન કર્યો છે.
હા, તો સારું કેહેવાય, મેં કેતી હુતી ને આજે આપડે હેને મને એટલે કે કેટલાક દિવ મને આજે છે ને એટલે બાળપણ યાદ આવી ગયું તો કેમ ને આજે આપણે બાળ પણ ની જે યાદો છે એના પર ચર્ચા કરીએ જરાક.
ઠીક ઠીક ઠીક ઠીક.
અમને કેતી કે કેવું એ આ ટોપિક તમને કેવું લાગ્યું? મને પેલા તો એ બતાવો.
બાળપણ વિશે તો બઉ જ સારું બાળપણની આપડી જૂની યાદો યા કરાવ યાદ કરાવતું હોય કોઈ તો આપડને સારું નઈ લાગે, બઉ આનંદ જેવુ આવી જાય કે આપડે પેલા હવે આપડે પાછા બાળપણમાં જતા છે, એમ બાળપણનું જીવન કઈક અલગ જ હોય, આનંદમય હોય, રહસ્યમય હોય એમ નવું-નવું આપડે શીખતા જઈએ. તેમાં આપડી એક પણ ભૂલ ના નીકળે ગમે તેટલું આપડે ભૂલ કરીએ તો પણ આપણા મમ્મી-પપ્પા હોય કે આપડા ફ્રેન્ડ સર્કલ હોય કે જવા દે ને, બે મિનિટ આપડે વાતો કરીએ, રીસાઈ જઈએ, ને પાછા ભેગા મળીને આપડે રમવા જતા રહીએ. એ કઈક દુનિયા અલગ જ જેવી હોય છે.
સાચી વાત છે, સા ચી વાત છે. અન તમે જેમ કહ
હા, નાની-નાની વાતે આપડે રીસાઈ જતા હોયે, મમ્મી મને આ વસ્તુ જોઈએ મમ્મી મને મને આ સ્લેટ જોઈતી છે, આ પેન જોઈતી છે, મારે આ બુક જોઈતી છે આપણા મમ્મી-પપ્પા કેવા હોય ને તરત લાવીને આપડને આપી દે છે. તમારી સાથે એવું થતું?
એ ને અમે તો એટલે નાન-નાનપણમાં જયારે હતા તો મારું તો એવું છે કે બાળપણ જે છે તો એ સૌથી સુંદર નિર્દોષ હતો. ત્યા તમે હા તે નિર્દોષ સમય હતો અને તે સમય દરમિયાન આપણને કોઈ ચિંતા હતી ના તો કોઈ જવાબદારી હતી ના કોઈ તણા
હમ.
અત્યારનું જીવન આપે જોઈ તણાવ ભર્યો છે. ના નાનપમાં એવું કોઈ ના આપણને તણાવ હતો આ કોઈ ચિંતા હતી આપણે જે મન ફાવતું હતું ત્યા આપણે રમતા હતા. જેવું હસવાનું હતું તે.
હમ હા એ તો છે ને, ને આપણા ત્યારે મિત્રો પણ કેટલા બધા હતા હે ને? બધા સાથે ભેગા મળીને સ્કૂલ માં બેસ સવાનું, પ્રાર્થના કરવાની
આવેલો સમય પછી માતા પિતા અને દાદા-દાદી બધાની સાથે કેવી રીતે રમતા હતા આપડે યાદ છે ને તમને?
હા એમ દાદા-દાદીઓ પછી મમ્મી-પપ્પા રે એ નાના-નાની લોકો પછી એ લોકો બધા આપણને વાર્તા કહીને સંભળાવે. એ વાર્તા આપણને એકદમ આનંદ થી સાંભળતા હોય કે ખરેખર આવુંવું પહેલેના જમાના માં થતું હોય, કેટલો આનંદ આપ પણને આવતો હોય ને એ લોકોની વાર્તાઓ ન કઈ અલગ જ જેમ મિનિંગ નીકળતો હોય, એ લોકો કેટલા પ્રેમ થી આપણને સમજાવતા હોય. ભલે ખોટી ખરી જે હોય તે પણ આપણને એ લોકો ખુશ રાખવા માટે એમ બધી રીતે એમ વા તો કરતા હોય. તે રીતે એ લોકો બધી વાર્તાઓ બનાવીને આપણને કેતા હોય. ને ખબર છે કે સૌથી પહેલી સૌથી મતલબ જૂનામાં જૂની પેલી કાચવાને સસલા ની વાર્તા. હલો.
પેલુકા હા યાદ
હા પછી કબૂતર કીડી ની વાત હા
કબૂતર અને કીડી અને પછી તે આપ નાનપણમાં કેવાયને આપણા ભણવામાં આવતું હતું પેલું એ કાગડો હોય છે એ પાણી નથી એ
હમ હમ હમ હા.
તેવી ઘણી બધી વાત ર્તાઓ પણ સાંભળતા હતા આપણા દાદા-દાદી ઓથી અને રમતા અને પછી એક
હા આપણને હા બોલો ને સંબધાતું છે.
હા તો હમું કું છું તમારે નાનપણમાં હતા કઈ કઈ રમતો રમતા.
નાનપણમાં કબડ્ડી રમતા, ખોખો રમતા. પછી હુ પેલી ચોર-પોલીસ રમત રમતા એટલી મજા આવતી નેને એ બાળપણની. બધી રમો તો તો હવે કોઈ રમતુંય નથી બધા ભૂલાય પણ ગયા છે. ત્યાારનો કઈક માહોલ અલગ જ, હમ.
આપડે જયારે નાનપણમાં હતા ને તો ત્યારે જોવ આપડે કબડ્ડી ને ખોખો જે તમે વાતો કરીને ને પછી પછી, આપડે એ બધી રમતો રમતા પરંતુ આજના બાળકો તો મોબાઈલમાં જ બધું જો જોયા કરે છે, અને ઘરે જ રહે છે.
એ લોકોને રમતોનું પણ કઈ રમતો ક્યારે હશે એનું પણ એ લોક પાસે કઈ બાળકો પાસે અત્યારે તો જ્ઞાન નથી બસ એ લોકો મોબાઈલની પાછળ લાયગા છે, મોબાઈલ જે આજના હિસાબે જોવા જઈએ તો મોબાઈલમાં કઈ એમ મા-બાપનું કે પ્લસ અત્યારના જે શિક્ષકો ટીચર લોકો બધું ટોટલી મોબાઈલ પર આપ આપી દેતા હોય છે, એટલે બિચારા બાળકો પણ અટવાય છે. બાળકોની પણ ભૂલ નથી એમાં.
એ વાત છે કારણ કે, જો બાળકને આપડે જયારે નાનપણ હતું ને બાળકને જયારે ખુબ જ નાનો હોય છે હવે તો આપડે જોઈએ છીએ જયારે એક વરસનો ને દોઢ વરસનો પણ બાળક હોય છે ને હું તો એના કરતા નાનાને પણ જોયું છે. છે, તો હવે જે તો રડવા લાગે ને તો પહેલાના સમયમાં એવું કઈ નહી હતું, પરંતુ હમણાં શું કરે તમને ફોન આપી દે છે, પરંતુ એવું નઈ કરવું જોઈએ. તો એ બધું એ બધી આ
બાળકો પ પછી એમાં જ બગડી જતા હોય છે. પ્લસ પછી તરત એ લોકોને ચશ્મા આવી જ તા હોય છે, માથાના દુખાવાની બીમારી કઈ ને કઈ થતું હોય છે, નાના-નાના બાળકોને.
હા, એજ ને કારણ કે હમણાં તો એવું જ છે કે બાળકોને છે ને ફોન જ આપી દેવામાં આવે છે. અને પહેલાના જમાનામાં એવું કઈ નઈ હતું, પહેલા તો આપડે જોતા હતા ને બાળક કૂબ એ ગમે ત્યાં રમે અને મ હવે જો માતા-પિતા કેવા છે મટીમાં નઈ રમવાનું, પાણીમાં નઈ રમવાનું. પરંતુ પહેલાના જમાનામાં બાળકોને જ્યાં રમે ત્યાં એ રમીને આવતો અને પાછો બેસી જતો હતો. હવે જેટલું માતા-પિતા ધ્યાન આપે છે કે નઈ મારો બાળક ઘરથી બહાર નઈ નીકળવું જોઈએ તે બાળક ઘરની અંદર એટલો પોતાનો માનસિક એટલુ નઈ વિકાસ થાય, નઈ શારીરિક વિકાસ થાય, પરંતુ જયારે ઘરથી હા, પરંતુ જયારે એ ઘરથી બહાર જતી જઈને રમતો અને બધું કરતો ને તો ત્યારે તેનો માનસિક વિકાસ બી થ તો હતો અને શારીરિક વિકાસ ભી થતો હતો.
હા, એ તો સાચી વાત છે.
હન આજના જો બાળક હેને ખા જમવાનું નહી ખાઈને તો એને ફોન આપી દેવામાં આવે અને કહે કે, આ ફોન જોને પછી તું જમ.
હન, એ તો એમાં તો તકલીફ બધી થઈ જાય ને પછી એવા બાળકોનો વિકાસ પણ ન નથી થતો એ આરામથી ખાઈ પણ નથી શકતું બાળક. મોબાઈલ મન મોબાઈલમાં હોય તો
કે હા, જો જો બાળક છે તો હવે તેના જ જો ખાય છે તો અમે પેલા કે કેવી રીતે ખાત તે રમી-રમીને ખાતા તો જેમ કે હા, રમી-રમીને ખાતા, પરંતુ હવે બાળકો છે તો એ લોકો ફોન જોવે છે, અને પછી તેનું ધ્યાન તો ફોનમાં હોય છે. તો તે જો ખાવાનું ખાય છે તો એ એના શરીર શરીરમાં નથી લાગતું અને બાળકનું શારીરિક અને માનસિક જે જે વિકાસ છે, બરાબર નથી થઈ શકતું. એટલા માટે પેલા અમે છે ને નાન. બાળ મંદિર ને બધામાં જતા તો છે ને અમને. થી અમારી ક્રિએટિવિટી વધે ને તો તેના માટે. કેટલા બધા અમને કોયડા આપવામાં આવતા નાના નાના બાળક. જેને આપણે સોલ્યુશન કરવાનું એ કોયડા ને. પરંતુ હવે આપણા જે આપણે જોઈએ છે તો ફોનમાં. સ્કૂલમાં બાળકો લાગી રહી છે એવું બધું કોઈ નથી હોતું.
હા એ તો સાચી વાત છે તમારી તો. અત્યારેનું પેલાના જનરેશન જેવું અત્યારે કઈ છે જ નહી બસ.
અત્યારના આપડે બાળકો બી તો જોઈએ છેી ને કેવા હોય છે. તેમને બિચાર નાના નાના બાળકો હોય તેમના આંખોમાં ચશ્મા લાગેલા હોય છે. અને પછી તે. તેનું આપડે હા ને પછી બાળકો જે શાળામાં ભર હા બોલો ને.
નાની મોટી બીમારીઓથી ભી તો કેટલા પીડા. હોય છે એ લોકો કે મારા છોકરાને આ બીમારી છે મારા બાળક ને આ બીમારી છે. જે પેલે ને આપડે હતા ત્યાંના આપડે એ સાંભળેલું. પણ હતું એવી બધી બીમારીઓ અત્યારે તો લાગી ગયેલી હોય છે અત્યારના બાળકોને તો.
હા એટલે જ વાત પર તો હું કહું છું. કારણ કે હવે આપણે જોઈએ છે તો પહેલાના બાળકો. એ જયારે સ્કૂલમાં ભરતા હતા તો કેટલાક એટલે કે. પોતા મેન્ટલી કેટલા બધા. એ લોકો પ્રિપેર હતા અને બધું કરતા એટલે અમારા સ્કૂલ માં. જારે ભણવા જતા ને તો ત્યારે સ્કૂલ માંથી કોઈ પણ હોમવર્કની પછી. કોઈ પણ એવા અમને આપવામાં આવતું કે નહી તમે આ પ્રશ્ન તમે શોધીને લાવશો. તો અમે એને શોધીને લાવતા હતા પરંતુ અત્યારના બાળકો શું કરે તો એને. ચેાર જી પીટીને ગૂગલમાં નાખી દે ને સર્ચ કરીને પાછું એને આન્સર આપી દેજ. અમારા સમા. ફોન ને બધું નહી હા અમારા એમાં ફોન ને બધું નહી હતું ને તો આ પુસ્તક માંથી. શોધી શોધી ને એનો જવાબ ધુળીને લઈ જતા હતા. તો અમને તે યાદ રહેતું પેપર ના સમયમાં બી.
હા એ તો છે ને અત્યારે ના સમય મેં તેવું જ કઈ. હોતું જ નથી કે ચાલ બાળક થોડું શોધીને લે થોડું બાળકના. દિમાગ નો વિકાસ થાય એવું તો અત્યારે કઈ છે જ નહી.
તે જ વાત છે.
હા.
એટલે જ ચાલો ને હવે આપડે હવે એમાં શું કરીશ.
એ તો છે એ તો હવે કઈ સમજાવી શકાય એવું. પણ પ્રશ્ન નથી કે કોઈ એનો નિકાલ આવે એવો કોઈ પ્રશ્ન નથી તો હવે. જે થતું છે તે થવા દો બીજું તો શું કરીએ હવે ચાલો તો. પછી મળીએ હા મારે અત્યારે થોડું કામ છે એ પતાય દઉં હા.
હા હા કઈ નઈિ કઈ નઈ કઈ નઈ ચાલો ઠીક છે.